બસ શાંતિબેન તમારે કેવું છે બોલો?
તમારે પણ આંતી છે. તમારે શાંતિ?
બસ મોજ મોજ બોલો બોલો કેવું છે આવું નથી આ બાજુ?
બસ જો ગણપતિમાં આવાનો વિચાર છે. ગણપતિમાં આવીશ હું તમારી ત્યાં
બસ બસ આવો ગણપતિમાં તો આ ભેગો મસ્ત પ્રોગેમ કરવામાં છે.
હા તમારી ગણપતિનું આયોજન બહુ મસ્ત હોય છે. મને ખબર છે કારણ કે તમારા ત્યાં ગણપતિમાં જે પ્રદૂષણને નુકસાન ન થાય એના માટે જે બધું તમે જેવી રીતે પ્રોગ્રામ કરો છો ઈ મને બહુ ગમે છે. એટલે આ વખ તો હું ગણપતિમાં આવાનું વિચારું છું.
કોરેશન બહુ જોરદાર કરવાનું છે. અને એટલું મસ્ત કરવાનું છે કે વાત ન પૂછો કેમ કે આપણા આ દેશ માટે અને આપડા દેશની આજુબાજુ પર્યાવરણ ખરાબ નો થાય ને ઈ માટે તો આપણે પેલેથી એવું વિચારીને જ રાખ કે આજ થી પાસ વર્ષ પેલા છે ને પિત્તર ની મૂર્તિ લાવી દીધી છે. એ મૂર્તિ છે ને એ મૂર્તિ એને ક્યાંક કોઈ જગ્યાએ જાવાનું નહી ઘરે ને ઘરે સ્નાન કરીને પછી છે ને ઘરે ને ઘરે મૂકી દેવાનું. રોજ ત્રણસો પાસઠ દિવસ દીવાબતી થાય અને બીજી આ મંગલમૂર્તિ કેવાય ને મંગલમૂર્તિ એ લાઈએ છીએ. એ બી પણ ઓરિજનલ માટીની લાઈએ છીએ. એટલે એનાથી કોઈ કોઈ પ્રોબ્લેમ નથી થતો એનાથી તમે આપણું ડેકોરેશન ને આપણું બધું અને પછી છેલ્લા દિવસે જયારે હોય છે ને દસમો છેલ્લો દિવસ ગણપતિ બાપા નો વિદાયનો ત્યાં તો કેમ્પ બી રાખીએે છીએ અને આપડી સોસાયટીના બધા મિત્રો મળીને છે ને આખું બધું વાહ! સાફ સફાઈ કરવા જાઈએ છીએ. સ્વચ્છ કરીએ છીએ. દેશને એવો એવો અમારા આ ફીનો છે.
હા મને તમારો દર વખતનો પ્રોગ્રામ બહુ જ ગમે છે એટલે તો હું ત્યાં આવું છું દર વખતે ગણપતિમાં કારણ કે જે રીતે તમારો પ્રોગ્રામ છે એ મને ખૂબ ગમે છે અને પ્લસ કે જે તમે જે ગણપતિની મૂર્તિ જે લાવો છો એ જે આપણે પીઓ પીની ને માટીની લાવીએ છીએ અને એ પછી બધા પધરાવે છે નદીમાં ને ત્યાં તો એ મૂર્તિનું ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે તો એ વ્યવસ્થિત રીતે વિસર્જન નથી થતી તો એ આપણે ભગવાનનું અપમાન થયું કહેવાય અને એની જગ્યાએ તમે બહુ જ સરસ રસ્તો નીકળ્યો છે કે જેમાં તમે પચાસ તોલાની પિત્તર ની મૂર્તિ લાવી છે અને મૂર્ વતિને તમે ઘરે રાખો છો અને આખા વરસ માટે તેની પૂજા કરો છો તેમજ તમે એને બહ સરસ રીતે મતલબ તમારું આયોજન બહુ મસ્ત મજાનું હોય છે અને ગમે તેને મજા આવવી હોય છે પ્લસ તમારું દસે દસ દિવસ તમારે ત્યાં લોકો એકદમ મસ્ત ખાય પીવે છે બધા સાથે હળી મળીને રે છે
આપડે આયોજન જ એવું હોય છે છે ને દસે દસ દિવસ છે સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિને છે ને જમવાનું ઘરે નહી બનાવાનું દસે દસ દિવસ જમવાનું નીચે સોસાયટીમાં જોય છે ગણપતિ બાપા નો વરસાદ તરીકે દસે દસ દિવસ ન જાતા તૈયાર હોય છે અને
બ
એવી વાતો હોય છે કે ગણપતિ બાપ ભગવાન ના પરચા ની તમે વાત જ ન કરો દસે દસ દિવસ ત્યાં જમવાનું હોય છે માપો માપ ચાલી રહે જો કદાચ વધે ને થોડો ઘણો તો એ બી છે ને છપરપટ્ટઓ માં આપવામાં આવે છે નાકે ફેંકી દેવામાં આવે છે સોસાયટીનાધા બધા લોકો હળી મળળીને રહે છે એવો પ્રેમ ભાવ એવો છે ને એના કારણે અમને આ આયોજન કરવાની પણ મજા આવે
હા બરાબર છે મને એજ પ્રેમ ભાવ તમા ગમે છે કારણ કે તમારું આયોજન શરીરનો એકદમ આમ એવું લાગે છે કે બઉુ સરસ મજાનું છે કોઈ નહી પણ કોઈ ભી વ્યક્તિ તમારે ત્યાં આવે તો એને એવું નથી લાગતું કે પોતાના પરિવાર થી દૂર છે કેમ કારણ કે એને આખી પોતાનો પરિવાર લાગે છે બધા એટલા મસ્ત મજા ના સરસ મજા ના હળી મળીને રેય છે બો સરસ આયોજન હોય છે‌ અને મને ખાસ કરીને તમારું જે ગણપતિ નું દર વખતે અલગ અલગ આયોજન હોય છે એ ખુબ જ ગમે છે કારણ કે એક વખત તો તને ખબર છે સ્વામિનારાયણ ના ભ ભગવાન જે ફોટા વાળું તમે ડેકોરેશન કર્યું હતું એક વખત પેલા દીવા વાળું બો મસ્ત કર્યું હતું પછી એક વખત આપડી તમારી સોસાયટી ના જ બધા નાના નાના છોકરાઓ ભેગા થઈને પેઇન્ટિંગ નું બધું બનાવ્યું હતું અને પેઇન્ટિંગ ના પોસ્ટર લગાવીને કર્યું હતું એજ આ ન બો જ મસ્ત હતું મને બો જ અઢળક ગમે છે અને તમારા સોસાયટી ના લોકોનો સ્વભાવ એટલો સરળ છે એટલો નિર્મળ છે કે આપણાને તરત જ એકદમ આવરી લે છે આપને પોતાના તરફ આકર્ષિત કરી લે છે
અમારે બધા સોચાઈજ હારી લોકો છે વા ચાંદોદ એક એના કારણે અમે કરી શકીએ અમા ડેકોરેશનમાં જેટલો ખર્ચો થાય છે કોઈ પણ વસ્તુ થાય છે અમુક અમુક બધા વ્યક્તિ એવા છે કે જે મ ડેકોરેશન ખર્ચો હોય છે એમાં જે ઓલો આજુબાજુ મંડપમાં જે કાપડ બાંધો એક વ્યક્તિ તો માણસ એવો જ છે કે કાપડ એની જાતે રોજ દર વર્ષે નવા નવા લાવે અને કાપડનો એક રૂપિયો પણ નથી લેતો જોએ છે કે ગણપતિ માં નવા નવા મ મોટા મોટા કાર્ય કરર્તા પણ આવે છે અરનવાર મહેમાનોને પણ બોલા અર નર મેમાનો બોલે નવા નવા માણસો નો બોલે નવા નવા બોલાઈ છી છે એ આપડું જોવે છે અને સરસ કે છે અને એ વાત ખુશી રીતે એ વાત છે કે આપણા વિસ્તાર હે ને સ્વચ્છતા ન અને બેસ્ટ ડેકોરેશન બેસ્ટમાં બેસ્ટ ગણપતિ આપડો આ ફેર એક થી પાંચમા નંબર આવયો છે
હા મને આઈડિયા છે મેં જોયા ત તમારા બધાના સ્ટેટસ એના કારણે મને બો જ ગમ્યું હતું અને મને બો આનંદ થીયો હતો કે તમારું આટલું મસ્ત મજાનું સોસાયટીનું કામકાજ છે અને એ તો પછી તમે જ્યારે ગણપતિનું તમે વિસર્જન કરો છો એ પણ તમે ઘરેક કરો છો પાછા કોઈ જગ્યાએ તમે નદી માં ક્યાં તે પ્રદુષિત નથી કરતા ઘરે વિસર્જન કરો છો અમને પણ આખી સોસાયટી સાથે મળીને ગણપતિ નું સરસ મજા નું વિસર્જન કરો છો તમારા બધાના ગણપતિ ના દિવસે દસે દસ દિવસમાં ડ્રેસ પણ એક સરખા હોય છે જે મને બો જ ખુબ એતલ તમારો એક કોડ હોય છે કે આ દિવસે આ પહેરવું છે આ દિવસે આ પહેરવું છે એ મને બહુ જ ખૂબ ગમે છે અને પ્લસ બીજું એ કે જયારે ગણપતિને તમે વિસર્જનની વિધિ પૂરી કરો છો એના પછી તમે તમારા સોસાયટી માંથી કોઈના ઘરમાં એ ગણપતિ આખા એક વર્ષ માટે બેસાડો છો અને બેસાડવા પૂરતું જ નહીં પણ તમે એ ગણપતિને આ એક વર્ષ દરમિયાન ખૂબ જ સેવા અને પૂજાની કરો છો અને આવતા વર્ષે બાદ છે જાણે ગણેશ ચતુર્થી આવે ત્યારે તમે એમને પાછા બેસાડો છો અને પા છેજ એ દસ દિવસ ને તમે ધામ તમથી એમને ઉજવો છો.
વ રા તો કોઈક દિવ અલગ અલગ પ્રોગ્રામ હોય ને તો બહાર થી કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી બધું અહિયાં જ બનાવે છે અમારી સોસાયટીમાં પાછળ એક ભાઈ નું મકાન છે મોટું ત્યાં પાર્કિંગ છે પાર્કિંગમાં બધું વસ્તુ બનાવે ગેસ બે કોઈ વસ્તુ નહી ચૂલાનો જ ઉપયોગ કરવામાં આવે છે પ્રોપર લાકડાને પ્રોપર છાણું ને પ્રોપર બધું દેશી વસ્તુને ઓર્ગેનિક જ કોઈ પણ વસ્તુ એવું નહી કેમિકલ વાળું ન બધું ઘરે જ બ પ્લિકને અને માણસોને ખરવામાં આવે છે એવા ગણપતિ ભગવાન ના આશીવાત છે ગણપતિ ભગવાનના પરચાની તો વાત જ ન કરો. આજે બી હાથ જોડીને વાત કરો એટલે સવારમાં તમારું કામ થઈ જ એવા પરચા આપેલા છે એટલે વાત થાય છે.
અને તમાર કાર્ય જેટલો મસ્ત છે તો ગણપતિ દાદા પ્રશન્ન તો થવાના જ છે ને એમને તમારી બધાની મનોકામના પૂરી કરે એવી મને બૌ જ આમું પ્રાર્થના કરું છું. સાચા હૃદયથી અને તમે પ્લસ ગણપતિની પૂજા તો કરો છો પણ સાથે સાથે આપણા દેશનું એટલું ધ્યાન રાખો છો કે આપણા દેશમાં પ્રદૂષણ ઓછું થાય એના માટે એના માટે તમે જ્યારે ગણ પતિ વિસર્જન નો કાર્યક્રમ પૂરો કરો છો એના પછી તમે બધા થાયકા હોય છો છતાં તમે તમારા સોસાયટી ના બધા ભાઈઓ બધા બહેનો તેમજ બધા નાના બાળકોથી માંડીને બધા જ તમે લોકો જે લોકો વિસર્જન કરવા ગણપતિ ના નીકળ્યા હોય એ બધા રોડ ર તમે સાફ કરો છો ત્યાંથી કચરો બધો લઈ લો છો એ બધું મને બહુ જ ગમે છે એટલે મારે આ વખતે પાછી ઈચ્છા છે હું એક વખત તો આવીને જોઈને જ કહી હતી પણ મારી આ વખતે પાછી ઈચ્છા છે કે હું ગણપતિ નો તહેવાર તમા લોકો સાથે ઉ છું
અને પાછું એવું એવું નઈિ ગણપતિ એકનું જ અમારા અહિયાં સોસાયટી માં બધા તેવાર છે ને હળીમળીને કરવામાં આવે છે કોઈ એવો તહેવાર ની હોય કોઈ એવો પ્રસંગ ની હોય નવરાત્રી છે દિવાળી છે જન્માષ્ટમી છે એ બધું વસ્તુ એક સાથે હળીમળી કરવામાં આવે છે. એવું લાગે છે કે આ આપડા પરિવાર જાણો છ એવું જ લાગે છે આપડ કોઈ અજાણ્યા વ્યક્તિ જેવું નથી લાગતું અન જે હડી માળ કરવાની મજા ને એ મજા જ કઈ અલગ છે ને બધા આપણા રીત રિવાજ પવણ કરે દિવાળી માં નવરાત્રી માં માતાજીને બહાડવામાં આવે એ બી લઇટ કરવામાં આવે પછી એમનો ગરભો મકવામાં આવે પછી રાતના બરબર ત્રણ ત્રણ વાગે રમવામાં આવે એમાં પણ નાસ્તો હોય એમાં પણ તો એટલે બઉુ જ મજા આવી જાય એ ખુબ જ મજા આવ હોય છે.
ના ના સાચી વાત છે એકદમ. સાચી વાત છે મેં ત્યાં આવીને ખુદ રૂબરૂ એક વખત જોયેલું છે. એટલે મને ખૂબ જ ઈચ્છા થાય છે કે હું આ વખતે પણ ત્યાં આવું અને તમારું જે આ જે ગણપતિ નો ઉત્સવ છે તમારા બધા સાથે મા અને એને અનુભવ કરું. કારણ કે ત્યાં આવું છું તો હું પ્રસંગમાં તમારી સાથે જોડાવું છું એ તહેવારમાં તમારી સાથે જોડાવું છું, ગણેશ ચતુર્થી માં. તો પછી મને મારું ટેન્શન હળવું થઈ જાય છે મને મારે જે બધા વિચારો આવતા હોય એ દૂર થઈ જાય છે અને એકદમ ભક્તિભાવ ભર્યું મન થઈ જાય છે જેના લીધે મેં આજે વિચાર્યું છે કે આ વખતે હું ગણપતિમાં ત્યાં આવીશ અને ત્યાં હું દસ દિવસ છે એવું રોકાઈશ. હું તમારી બધા સાથે ગણપતિ નો તહેવાર બહુ ધૂમધામથી ઉજવીશ અને મેં તમારી સાથે એક વખત ગણપતિ ઉજવા છે ગણપતિ ગણેશ ચતુર્થીની જે પ્રોગ્રામ હતો એમાં મેં આવી હતી એટલે મને બહ એટલે બહુ જ ગમ્યું હતું મને એમ થયું તું કે હું હવે બીજી વાર મને મોકો મળશે તો હું જઈશ ને મને આ વખતે મોકો મળે એમ છે એટલે જો મારાથી શક્ય બનશેને હું પૂરેપૂરી કોશિશ કરીને ત્યાં આવીશ.
અને તમે આ બાજુ આવને તો તમને એટલું મજા બા તમે એટલા મને ભગવાન ને એટલા ખોવાઈ દ કે તમને કોઈ વસ્તુ ની ભાન‌ જ ના જો પણ તમે ચોક્કસ એક વાર આ બાજુ આવો તો તમને ખબર પડે એવા તહેવારો મનાવામાં હળ પડ તમને એમ થાય કે સોસાયટી ના અલગ અલગ માણસો છે કે એક જ ફેમિલી છે એવું લાગે તમને એમ જ લાગે કે કોઈ પાર્ક કોઈ છે ન કે બધા આપણા જ છે એવી રીતના અહિયાયાનો માહોલ હોય છે તમે એક વાર જો કદાચ આવો ને હે તો તમને એમ થાય કે ઘરે પાછ જવું જ નથી અહિયાં જ રહી જાય
સાચી વાત છે.
અને તમે તહેવારોમાં તો વાચત ના પૂછો અહીયાની પબ્લિક સેવા એટ કોઈ પ્રદુષણ કરવાનું જ નહી અને અમારે જેને નિયમ હોય છે કે આટલા ટાઈમ પર છે ને આ જગ્યા પર સાફ સફાઈ જવાનુ. . તમે જવાનું આ જગ્યા એ બાળ આશ્રમ એ જાણ એ બધી અલગ અલગ જગ્યાએ અમે ફરતા હોઈએ છીએ અને બધું સર્વે કરતા હોઈએ છીએ અને આજુબાજુમાં બી કઈ અમારી બાજુ કઈ ગંદગી બંદગી થઈ હોય ને તો એક દિવસ એવો હોય છે કે બધા સોસાયટી ના ભેગા થઈ ને મીટિંગ કરી અને એ વસ્તુનો નિકાલ કરીએ છીએ એનો સ્વચ્છતા રાખીએ છીએ ગંદકી અમે તો બીજા પાંચ જણા ને બી એવું કહીએ તમે બી સ્વચ્છ રાખો અને આપણા દેશને ભારત દેશ સ્વચ્છ કરો અને સુંદર રાખો .
ના ના સાચી વાત છે એ તો હોવું જ જોઈએ આપડે આ દેશ ના નાગરિક છે અને એ આપડે પ્રાથમિક ફરજ બને છે. આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો જોઈએ તેમજ આપણા દેશ વિશે જે બધી મહત્વની આપણી ફરજો આવી છે એ આપણે બજાવી જ જોઈએ અને તમે લોકો બહુ બધા સરસ રીતે બજાવો છો. મને ત્યાં આવું બહુ ગમે છે. મને ત્યાં રહેવું પણ ગમે છે. એના કારણે તો મને તમારી સોસાયટી મને બહુ જ અતિ પ્રિય છે. અને કાંઈ પણ મારા મગજમાં પેલો વિચાર આવે કોઈ પણ સોસાયટીના વિશે, તો મને તમારી જ સોસાયટી નો વિચાર આવે છે. કે વાહ હોવી જોઈએ તો તમારી સોસાયટી જેવ હકીકત માં તમારા ત્યાંના લોકોનો ભાવ બહુ જ સરળ ને, બહુ જ નિર્મલ, ને બહુ જ સારું છે. અને એકદમ આપણેને પોતાના કરીને રાખે એવા તમારા સોસાયટી જોકે જોવા જઈએ તો તમારી સોસાયટીમાં બધા અલગ અલગ નાતના અલગ અલગ જાતિના લોકો રહે છે. છતાં બધા એટલા હળી મળીને પ્રેમથી રહે છે ને. કે જેટલું આજના સમયમાં કોઈ એક પરિવારના સભ્યો પણ નથી રહેતા ને એટલા તમારા સોસાયટીના લોકો પ્રેમથી હળી મળીને રહે છે. ને એકબીજાને જરૂર પડે ત્યારે તરત જ એમની મદદ દે ઊભા થઈ જાય છે. એના કારણે મને એમ થાય છે કે આ વખ તો હવે પાછું મારે આવું જ છે તમારી સોસાયટીમાં.
હા અમારી સોસાયટી માં બધી જ નાતના રહેશે. બધી જાતના રહેશે. પણ કોઈ દિવસ અમારે કોઈ ભેદભાવ નથી તો બધા સંપીને રહે છે. એમ જ ઈચ્છે કે બધા અમે ભારત માતા ના દીકરા છીએ. અમે બધા એક જ માતા ના દીકરા છે. એમ સંપી પંપી ને રહીયે છે. એ કારણ ત્યાં જ અમારે સમજો ને અર જો જાતિ વાત કરો તો એમાં કઈ મજા નથી. હા પણ આપડે એમ સમજી રહી કે આપડ ભારત માતા ના દીકરા છે. આપડ બધા એક છે. આપડો બધાનો લોહી એક જ છે. લાલજ છે તો આપડે આગળ વધી કારું ન આમ કોણ કેાઈ આમ છે આ તેમ એમ નહી રાખવાનું. એમ જ રાવાનું કે આપણેે બધા કોઈ જાત ની કાળા ધોળ એવું કોઈ દિવસ નહી રાખવાનું. એમ જ બધાને સમાન જ રાખવાનુંને. બધા એમ જ છે કે આપડા ભાઈ બહેન જ છે. એવું જ સમજવાનું આપણે. કોઈ દિવસ કોઈ નો ભેદભાવ નહી કરવાનો. કોઈ દિવસ